હલો. કેમ છે?
બસ મજામાં. તું કેમ છે?
બસ મજામાં. શું કરતી તી તું?
કઈ નઈ એ જો ને હું બુક્સ વાંચતી હતી. તું શું કરે?
બસ હું બી બેસતી હતી. મેં તને પેલા ફોન કર્યો હતો.
અચ્છા. શેના માટે કર્યો તો?
આ જ બાબતે વાત કરવા કે અ શું પુસ્તક વાંચવી જોઈએ કે ના વાંચવી જોઈએ?
હા આપણે રોજના જે આપણું રોજિંદું વ્યસ્ત જીવન છે. જે મોટા ભાગના લોકો મોબાઈલ માં જ પસાર કરી દે કરી દઈએ છીએ. તો આપણે એમાંથી ટાઈમ કાઢીને રોજ વીસ ત્રીસ મિનિટ તો પુસ્તકો ને આપવી જ જોઈએ.
બરાબર હું બી એવું જ માનું છું. કે અ લોકોએ કલાકો કલાકો ફોનમાં ના કાઢવા જોઈએ. રીલ્સ ના જોવી જોઈએ. અને પુસ્તકો કંઈક સારી સારી હોય એ વાંચવી જોઈએ. જેનાથી એ લોકો આની અંદર કહી ક સમ સમજણ શક્તિ આવે. ક કેમ કોના જોડે કેવી રીતે વાત કરવી એ બધી ખબર પડે.
હા તારી વાત સાચી છે. પુસ્તક વાંચવાથી શું ફાયદા થાય?
પુસ્તક વાંચવાથી તો ઘણા બધા ફાયદા થાય. જો લોકો જો લોકો પુસ્તક વાંચે તો નવા શબ્દો શીખવા મળે. પછી અ સામાન્ય જ્ઞાન જ્ઞાન વધે, વિચારશક્તિ વધે પછી એ એનો ખુદનો આત્મવિશ્વાસ પણ વધે. પણ અગર આ બધું ઘરું ઘણું બધું ફાયદાકાર છે. પુસ્તક વાંચવું પણ જો એ વ્યક્તિ પુસ્તક વા વાંચે તો જ થાય
એટલે જ ઘણા સફળ લોકો રોજ વાંચવાની ટેવ રાખે છે
હા સફળ સફળ જે સફળ પામેલો જે વ્યક્તિ હોય એ એમદમ સફળતા નહી પામી હતો તેઓએ તેઓ પર ઘણી બધી પુસ્તકો વાંચી હોય છે તેઓ તેઓ માને છે કે વાંચવા? અ વાંચન આપણને નવી નવી દિશા અને નવા વિચારો આપે છે એટલે વાંચવું તો જરૂરી જ છે એટલે સફળ બનવું હોય તો પુસ્તક વાંચવી બી જરૂરી છે
હા તારી સા સાચી છે આપણને પુસ્તકો માંથી બધી ઘણી નવી નવી વિચાર વાતો જાણવા મળે છે પછી કોઈ ઇન્સ્પિરેશનલ બુક હોય તો તેનાથી આપણને ખુબ જ મોટિવેશન પણ મળે છે તો તને શું લાગે વિદ્યાર્થીઓ માટે કે એવા પુસ્તકો વધુ ઉપયોગી હોય
અ પાઠ્યપુસ્તક ખાલી પાસ પાઠ્યપુસ્તકો જે હોય એને ઉપરાંત અ જીવન રચનાઓ છે જીવન ચરિત્ર છે પછી વિજ્ઞાન છે ઇતિહાસ છે વાર્તાઓ છે છે અને પ્રેરણાદાયક પુસ્તકો બી વાંચવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે તો આ બધી પુસ્તકો ઘણી બધી સારી છે. શું તે આવી આમાંથી કોઈ પુસ્તકો વાંચેલી છે?
હા હું હું વધારે પ્રેરણાદાયક પુસ્તકો વાંચવાનું પસંદ કરું છું. કેમ કે તેનાથી મને ખૂબ જ બધું જાણવા મળે છે અને તેનાથી મારા જીવન પર ખૂબ જ સારી અસર થાય છે.
બરાબર. પણ તું શું આ આ બધી બૂ પુસ્તકો તો અ મને તો એવું લાગે છે કે તું ઈ ઈ બુક કરીને જે આવે છે. આજકલ મોબાઈલમાં આવે છે એમાં થી જ વાંચતી હોઈશ. કેમ કે તે એક વાર મને ઈ બુ ક જ આપીતી એક વાર વાંચવા. તો તું તો એ જ વાંચતી હોઈશ.
હા મારા મત મુજબ કોઈ કાગળની હોય કે એ બુક હોય બંને સારી જ છે. પણ મહત્વનું એ છે કે આપણે નિયમિત વાંચીએ અને તેના ગુણો આપણી અંદર ઉતારીએ. કેમ કે કોઈ કાગળ અને ઈ બુક મહત્વની નથી, આપણે વાંચીએ તે મહત્વનું છે.
સારી વાત કહી તે. બધાએ અ જરૂરથી આપણે શું કેવી અ શેના ઉપર વાંચીએ છીએ એ જરૂરી નથી કે હા આપણે ક્યાં વાંચીએ છીએ પણ આપણે કઈ પુસ્તકો વાંચીએ છીએ, આપણા જીવન માટે કઈ સારી છે. એ આપણા માટે એ વધારે જરૂરી છે તો વાંચવાથી અ બોલવાની કળા પર કઈ અસર પડે છે?
હા તેનાથી આપણી વાચ બોલવાની કળા ઉપર અસર પડે છે. તેનાથી આપણી ભાષા સુધરે છે. શબ્દ ભંડોળ વધે છે. અને પોચા આપણે પોતાના વિચારો બીજાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકીએ છીએ. આપણે લોકો સાથે કેવી રીતે વાત કરવી. એ બધું આપ આપણને પુસ્તકો ઉપર પુસ્તકોના વાંચનથી ખુબ વધારે જાણવા મળે છે.
બરાબર. તું દિવસની કેટલી પુસ્તકો વાંચી શકે?
હું મારું નિયમિત એવું છે કે હું એક કલાક એક કલાક જ પુસ્તક વાંચું છું.
એક જ કલાક પુસ્તક વાંચે છે? બીજા બધા સમયમાં શું કરે તું?
હું બીજા બધા સમયમાં દિવસના જે મારા જીવન જરૂરિયાતના કાર્ય હોય. તે પૂરા કરું છું. પણ મારા મગજને શાંત કરવા માટે હું એક કલાક જરૂર પુસ્તકોને આપું છું. તું શું રોજ પુસ્તક વાંચે છે?
હા મારે તો આમ નિયમિત છે કે મારે એક ચેપ્ટર એક દિવસમાં પતાવી દેવા. તો હું ડેલી એક એક ચેપ્ટર તો પુસ્તકનો વાચું જ છું. જેનાથી મને પ્રેરણા મળે છે. મારો જે જે આત્મવિશ્વાસ છે એ વધે છે. મારો આમ કોઈના સામે બોલવું હોય તો તો બી હું આમ અ હિચકિચાઈને ના બોલું હું તરત એને બોલી દઉં છું.
તને શું લાગે બાળકોમાં વાંચનની ટેવ કેવી રીતે વિકસાવવી જોઈએ?
અ બાળકોને અ પહેલા તો માતા પિતા અને શિક્ષકોએ રોજ થોડો સમય આ વાંચવામાં વાંચવા માટે પ્રા અ પ્રોત્સાહિત કરવો જોઈએ. કેમ કે એ લોકા જ રોજિંદા જે માણ લોકો છે. જે બાળકો જોડે રહે છે પછી અ રસપાદ પુસ અ પુસ્તકો અને આપે આપે અને પોતાને પણ વા અ પોતે પણ વાંચે. જેનાથી કરીને બાળકોને બી આમ પ્રોત્સાહન મળે કે હા ભાઈ અમારે બી પુસ્તકો વાંચવી જોઈએ.
હા સાચી વાત છે તો ઘરે જ વાંચે કે પુસ્તકાલયમાં જાય?
હા જરૂર આ ક્યાંક કોઈક શાંતિપૂર્વક વાતાવરણ જોઈતું હોય આપણને તો પુસ્તકાલયમાં વાંચવા જઉં પણ અમારે અહીંયા આજુબાજુ કઈ પુસ્તકાલય નથી તો હું મારા ધાબે જઈ ને શાંતિ થી મને શાંતિપૂર્ણ વાતાવરણ ત્યાં મળી જાય તો હું ત્યાં જઈને પુસ્તકો વા ત્યાં જઈને પુસ્તક વાંચવું અને પણ જો પુસ્તકાલયમાં વાંચી ને તો આપણે ત્યાં બધી ઘણા બધા ફાયદા થાય કે આપણને ત્યાં વિવિધ પ્રકારની વિષયોની પુસ્તકો પણ એ જ સ્થળે મળી જાય છે આપણે કોઈ બી રોજ અલગ અલગ બી પુસ્તકો વાંચી શકે.
હા, તારી એ વાત તો સાચી છે કે આપણે કોઈ બી પુસ્તક વાંચવી હોય તે આપણા ઘરે ના પણ હોય આપણને પુસ્તકાલયમાં તે સરળતાથી મળી જાય છે.
હા, એનાથી આપણને ખરીદવાની બી કોઈ જરૂર પડતી નથી. હું તો કઉ કે તારા વિસ્તારમાં આજુબાજુમાં કોઈ પુસ્તકાલય હોય તો તું તો ત્યાં જઈને વાંચે તો સારું કે તને રોજ અલગ અલગ અલગ એક કલાક તું રોજ અલગ અલગ બુકો વાંચે તો તારા માટે તો એનાથી પ્રોત્સાહન થઈ શકે.
હા, હું હું ટ્રાય કરું છું કે હું રોજ પુસ્તકાલય જાઉં. પણ જો મારા ટાઈમ ના હોય તો હું મારા ઘરેથી જ વાંચુ છું પણ હું પુસ્તકાલય પણ વાંચવા જવું જ છું જયારે મને શાંતિનું વાતાવરણ મળે છે. કે હું તે વખતે શાંતિથી મન એકચિત કરીને વાંચી શકું છું.
બરાબર તને આમ તારા જીવનમાં એ પુસ્તક વાંચવું એક એક જરૂરી હિસ્સો બની ગયો છે કે નહીં?
હા, તે ખૂબ જ જરૂરી હિસ્સો બની ગયો છે કેમ કે તે મને જીવનના કોઈ બી નિર્ણય હોય તે લેવામાં પણ મદદરૂપ થાય છે. મારી વિચાર શક્તિ વધે છે. મારું વ્યક્તિત્વ પણ વધે છે એના તેથી મને બુક વાંચવાથી બધા ઘણા ફાયદા થયા છે તને શું થયા તને શું લાગે તને કયા ફાયદા થયા.
મને બી ઘણા બધા ફા પુસ્તક વાંચવાથી ફાયદા થયા કે હું પેલા અ શું કેહેવાય કે આપણે કોઈ બી આપણે કઈ વાંચવું હોય કોઈના સામે તો હું આમ સારી રીતે અને આમ કોન્ફિડન્સથી હું બધું બોલી શકું છું. પછી મને મારા જીવનમાં શું સાચું છે શું ખોટું છે ક્યારે કયા નિયમો ક્યારે કયા ડિસિઝન લેવા એ એ હું સરળતાથી લઈ શકું છું પેલા મને તકલીફ પડતી કે હા હું આ કરું કે ના કરું. પણ પુસ્તકો એવી એવી આપણાં જીવન જરૂરિયાતી પુસ્તકો મેં વાંચેલી છે જેનાથી મને પ્રોત્સાહન મળ્યું છે કે હા ભાઈ મારા માટે આ સાચું છે ને આ સાચું નથી તો હું પુસ્તક વાંચવાથી હું સચ્ચા માર્ગે બી ચાલુ છું.
હા, મને સમજાવું કે વાંચન એક માત્ર શોખજ નથી પણ આપડણે તેનાથી આપણું જીવન પણ ખૂબ જ સુંદર બનાવી શકીએ છીએ આ ટેવો આ બધા એ પોતાના જીવનમાં અમલ કરવી જોઈએ બધાએ થોડોક તો થોડોક ટાઈમ પુસ્તક વાંચવી જ જોઈએ.
હા, સાચી વાત એટલે તો કહે છે કે રોજ થોડું વાંચો તો રોજ થોડું શીખો આપણે રોજ થોડું વાંચીએ. કોઈ થોડું બી એક કલાક ભી વાંચી આપડે તો આપણને કંઈક ના કંઈક એમાંથી શીખવા. પા તો મળેજ પણને.
હા તારી વાત સાચી છે આજે મે તારી જોડે વાત કરીને પુસ્તકો વિશે ખૂબજ. જાણવા મળ્યું.
હ અને હું તો કઉ તો ભલે એક કલાક વાંચતી હોય બરાબર છે પોતપોતાનો સમય હોય વાંચવાનો. પણ હું ધીરે ધીરે. એક કલાક થી બે કલાક કરવાના બે કલાક થી એક કલાક કરવાના પછી નિયમ રાખી દેવાનો કે એ એક કલાક અરે એ આખા દિવસમાં આપણે એક પુસ્તકનો એક એક વિષય તો વાંચીજ લઈએ.
હા જરૂર હું ખુબ પ્રયત્ન કરીશ કે હું. મારો વાંચવાનો સમય વધારી શકું. તારો ખુબ આભાર રતે મને આ વિશે જણાવ્યું.
હમ આવી રીતે આગળ કોઈ વધારે કંઈક જાણવું હોય તો મને. જરૂરથી સંપર્ક કરો.
હા જરૂર બાય.
આવજો.